જય શ્રી કૃષ્ણ બેન કેમ છો
મજામાં છું તમે કેમ છો
આજે પણ ખુબ મજામાં છું અ એ જે અ ખુબ સરસ વિષય પર વાત કર્યો છે એ જે આજકાલ પર્યાવરણની રક્ષા કરનું અને પ્રદૂષણ ઓછું કરવું સમાયની માંગ બનીચ ગઈ છે.
હા સાચી વાત તમારી પ્રાવરને આપની આજુબાજુનું કુદરતી વાતાવરણ છે. હવા, પાણી, જમીન ઝાડપાન પશુ, પક્ષી અને માનવ આ બધું મળીને પર્યાવરણ બને છે.
એકદમ સાચી વાત થઈ જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલિત હોય છે તો માનવ જીવન અને સ્વસ્થ રહે એ જે પણ આજે પ્રદુષણ કારણે પર્યાવરણનું ઘણું નુકસાન થઈ રહેશું છે.
હા સાચી વાત તમારી પ્રદુષણ એવીસ્થિતિ છે-' જ્યાં હવા, પાણી અથવા જમીનમાં હાનિકારક પદાર્થો ભલી જાય અને કુદરત નું સંતુલન બગડી જાય
વાયુ પ્રદુષણ છે જલ પ્રદુષણ છે તો એમ પ્રદુષણ છે જે વાયુ પ્રદુષણ વિશે થોડું જણાવો.
હા સાચી વાત આ તમારી વાહનો માંથી નીકળવો ધુમાડો કારખાનોમાંથી નીકળવો જે વા વાયુ અને કચરો બાળવાથી હવાનું પ્રદુષણ વધે છે.
આ પ્રદૂષિત હવા શ્વાસ દ્વારા શરીર માં જાય અને દમા, ખાંસી ફેફસાના રોગી અને હૃદય રોગો થવાની શક્ય વધારી દે છે.
સાચી વાત આ બિલકુલ તમારી શહેરોમાં તો વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા બની ગઈ છે.
હા સાચું થયું જલ પ્રદુષણ કેવી રીતે થાય છે.?
કારખાના કારખાનાનું ગંદુ પાણી પ્લાસ્ટિક કચરો અને રાસાયણિક નદીઓ તલાવો અને સમુદ્રમાં નાખવાની પાણી પ્રદુષિત બને છે.
એકદમ સાચું થયું પછી એ પાણી પીવાથી લોકોને ઘણી બીમારી થાય છે.
હા ટાઈફાઈડ કોલોરા, પીલી પીલીયા, જેવા રોગો ફેલાય છે
એકદમ સાચી વાત કરે છે ધ્વનિ પ્રદૂષણ પર આજે માટી સમસ્યા છે ને?
હા સાચું સાચું, વાહનોના હોર્ન, લાઉડ સ્પીકર, મશીનો અને ફટાક, કડાનો આવાજ જતી ધ્વનિ પ્રદુષણ વધે છે.
આથી માનસિક તનાવ, ચીડચીડા પણ અને સાંભળલી શક્તિ પર અસર પડે છે.
હા સાચી વાત તમારી, ભૂમિ પ્રદૂષણ પર ચિંતા નો ચિંતાનો વિષય છે પ્લાસ્ટિક, રાસાયણિક કચરો અને કીટનાશક કીટનાશકો જમીનને નુકસાન પહોંચાડે છે.
એકદમ સાચી વાત કરી જમીનની ઉબરક શક્તિ ઓછી થઈ જાય છે. અને ખેતી પર અસર પડે છે.
હા આપડ આવના ના વિષય વિનાશ ના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા પણ વધી રહી છે.
કે જે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં, થતો સતત વધારો એ જે આના કારણે હિમન નદીઓ અ હિમ નદીઓ ઓગલી રહી છે. સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. એ જે એના હવામાનમાં ફેર ફરા અ જોવા મળે છે.
હા સાચી વાત તમારી. ક્યાંક અતિવર્ષા થાય છે તો, ક્યાંક દુષ્કાળ પડે છે.
એના માટે ઝાડો વાવવા ખૂબ જરૂરી છે. હા જાડો કાર્બન ડાયઓક્સાાઈડ, શોષીને ઓક્સિજન આપે છે, એ પર્યાવરણના સાચા મિત્ર છે.
સાચી વાત સાચી વાત એક વ્યક્તિ એક વૃક્ષનું અભિયાન સફળ થાય તો ઘણો ફરક પડી શકે, પ્લાસ્ટિક નો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ.
એકદમ સાચી વાત થઈ હા કપડાંની અથવા કાગલાની થેલીઓ વાપરવી જોઈએ.
હા પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ.
વર્ષાનું પાણી સંગ્રહ કરવાનું પદ્ધતિઓ અપનાવી જોઈએ. એ જે વીજળી બચાવ વીજળી બચાવની પણ પર્યાવરણ માટે લાભદાયક છે.
જરૂર જરૂર જ્યાં જરૂરત ના હોય ત્યાં લાાઈટ પંખા અને ઉપકરણો બંધ રાખવા જોઈએ.
પર ઉર્જા અને પવન ઉર્જા જેવી નવીકરણીય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ.
સાચી વાત સાચી વાત. આથી પ્રદુષણ ઓછો થશે અને પ્રાકૃતિક સંસાધનોની વચત જશે.
સહી થયું અ આલ્કોને નાની ઉંમર થી પર્યાવરણ સંરક્ષણ વિશે શિક્ષણ આપવું જોઈએ.
હા. શાળાઓમાં વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ દિવસની ઉજવણી થ થવી જોઈએ.
એ એકદમ સાચું થયું સમાજના પ્રત્યેક નાગરિકની જવાબદારી છે કે તે પર્યાવરણની રક્ષા કરો.
સાચી વાત સાચી વાત સરકાર સંસ્થા અને સામાન્ય નાગરિક બધા મળીને પ્રયાસ કરશે તો પ્રદુષણ ઘટાવી શકાય છે.
એ જે આપણે આપણા ઘરતીનું શરૂઆત કરવાની છે. સાચું કું ને એજ નાના નાની સવાયો મનપ પણ મોટા પરિવર્તન લાવી શકે. એ જે પર્યાવરણ બશાવશું તો. ભવિષ્યની અ સ્વસ્થ અને સુંદર પૃથ્વી આપી શકશું.
હા સાચી વાત તમારી આ બેન આ સંદેશ બધા સુધી પહોંચાડવો ખુબ જરૂરી છે.
એ એકદમ સાચો થયો બેન ચાલો આજે થી પર્યાવરણ રક્ષા કરવાનો સંકલ્પ કરીએ એ જે સ્વચ્છ પર્યાવરણ સ્વસ્થ જીવન.
હા સાચી વાત સાચી વાત. પર્યાવરણ બચાવો પ્રદૂષણ ઘટાવો અને પૃથ્વીને સુંદર બનાવો.
તમને નથી લાગતું કે આજકાલ લોકો સુવિધા માટે કુદરત ને ભૂલતા જઈ રહ્યા છે.
હા બેન આ વાત તમારી સાચી વાત એકદમ સાચી વાત છે. વિકાસ જરૂરી છે પણ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન રાખવું પણ એટલું જરૂરી છે.
પહેલે ગામડાઓમાં ઘણા વૃક્ષા હતા સ્વ્છ હવા હતી અને નદીઓ પર ચોકી હતી.
હા હવે તો ઝાડુ કપાઈ રહ્યા છે. જંગલો ઓછા થઈ રહ્યા છે અને પ્રાકૃતિક સંપત્તિ અતિ ઉપયોગી રહી છે રહી છે.
એકદમ સાચી વાત કરી જંગલો કપાવદી વન પ્રાણીઓની જીવન પણ સંકટમાં મુકાઈ જાય છે.
હા અનેક વર્ષ અનેક પશુ પક્ષીઓના નિવાસ સ્થાન નષ્ટ થઈ જાય છે. આથી જેૈવવિવિધતાને પણ નુકસાન પહોંચે છે.
એ એકદમ સાચી વાત ક જે વિદા એટલો પૃથ્વી પરના વિવિધ પ્રકારના જીવો અને વનસ્પતિઓ અસ્તિત્વ બરાબરને
હા બિલકુલ બિલકુલ. જો કોઈ એક પ્રજાતિ નષ્ટ થાય તો આખી પ્રવરય વસ્ વ્યવસ્થા પર અસર પડે છે.
બિલકુલ જો કોઈ એક પ્રજાતિ નષ્ટ થાય તો આખી પર્યાવરણ જે અસર પડે એ જે આજે પ્લાસ્ટિક પ્રદુષણ પર ખૂબ વધી ગયું છે એ જે પ્લાસ્ટિક જમીનમાં વર્ષો સુધી નષ્ટ નતું નથી અ તે જમીન પાણી અને પ્રાણી માટે ઘણું હાનિકારક છે.
હા ઘણી વાર ગાય બકરી અથવા અન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક ખાઈ લે ખાઈ લેને અને બીમારી બીમાર પડી જાય છે.
સમુદ્ર પણ પ્લાસ્ટિક ના કચરા થી મછલીઓને દરિયાઈ જીવોને નુકસાન થાય છે. એ જે સમસ્યા દૂર કરવા માટે આપણે રેડયુઝ રિયુઝ રિસાાયકલ ના સિદ્ધાંત અપનાવવા જઈએ એ જે એટલે ઓછો ઉપયોગ કરો વસ્તુઓને ફરી ઉપયોગ કરો અને શકી હોય તો પુનર્ચક્રણ કરો.
હા સાચી વાત તમારી ઘરમાં કચરો અલગ અલગ એકત્ર કરવાની આદત પણ સારી છે. સૂક કચરો અને ભીનો કચરો અલગ રાખવાની પુનઃચક્ર સરળ બને છે. સ્વચ્છતા અને પરવરણ એકબીજાના પૂરક છે.
બિલકુલ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સ્વાસ્થ્ય પર સારું રહે એ જે મહાત્મા ગાંધી જે પણ સ્વચ્છતાનું મહત્વ સમજાયું હતું.
અને આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા પણ લોકો માં જાગૃકતા ફેલાવાવામાં આવી રહી છે.
પર્યાવરણ સંરક્ષણમાં યુવાનોની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે. હા યુવા પીઢી સોશિયલ મીડિયા અભિયાન અને જનજાગૃતિ દ્વારા ઘણો સકારાત્મક બદલાવ લાવી શકે છે. એ જે શાળાના વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લે છે જે નાના નાની ઉંમર થી જાગૃકતા આવે છે.
હા સાચી વાત તમારી આ બાળકો જે શીખે છે તે જીવન પર યાદ રાખ્યું છે પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાવશે દર વર્ષે પાંચ જુન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે.
આ દિવસનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ પ્રતિ જાગૃત કરવો છે.
હા અને આ દિવસ અનેક દેશ દેશોમાં વ્ય વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને જગજાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાય છે.
કુદરત આપણે ઘણું આપે છે એ જે હવા પાણી ઔષધિ અને જીવન. એ જે એટલા જ માટે કુદરત પ્રતિઓ આપણી જવાબદારી પણ બનતી હોય છે એ જે જો આપણે આજે પર્યાવરણ ચાવશું નહીં તો ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો જો એ વિષય પર વાત કરીને ખૂબ સરસ લાગુ છે. એ જે તમે દૂસરી વિશે પછું પાછ વાત કરજો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
આવ જો.
આવ જો.